હા
તાજ.
હાજી આવે ચીત મારો આવે છે આવાજ.
હા. હમે ટોપિક ભુલ્યો તમે.
હુ કઉ.
હમ.
જો તમને એક દિવસ માટે સુપર પાવર મળે તો કઈ પસંદ કરશો
પેલા તો કઈ કઈ સુપર પાવર છે ડિપેન્ડસ ઓન ઘટ.
એક ગમે તે તમે એઝ્યુમ કરી લ્યો તમારે કઈ સુપર પાવર જોતી છે એને તમે જુની લો અને એને તમે યુઝ કેવી રીતે કરશો.
સુપર પાવર તો એનીવે ડોળ મળી જાય તો મજા આવે મતલબ કે. બધી જગ્યાએ ફરી આવે એક જ દિવસમાં
બરાબર છે.
એટલે મતલબ કી બીજું તો કઈ હોય શકે તમે કો સુપર પાવર વિશે. તે તો હું એની પરથી કઉ કે આ સુપર પાવર હોઉ.
દરિયો આપી દીધો ને તમે ચમચી ભરીને આવતા રયા.
બીજું તો હું આ તમે એવું તો કઉ છો કે કો પેલા મને સુપર પાવર કઈ કઈ છે.
અગલે મા તમે એને યા તો જસ્ટ. તમે કીધું કે તમને એની વર ડોર એની કરતા એમ જ કેવાય ડોરેમોને જાકે પોકેટ બનાય. એમાં હોય એ બધા ગેજેટ વારા.
પણ તમે કર કે એક જ સુપર પાવર.
અમે સુપર પાવર તરીકે તમને કોઈ એવી કે. એવી કોઈ શક્તિ મળી ગઈ છે તમે કોઈ બધા માણસ ન કોઈ ખરાબ ઈચ્છતા હોય કોઈ કોઈ. થાતું હોય તો એ તમે જોઈ શકો અને સુધારી શકો.
કે તમે ઉડી શકો કે એ પ્રમાણે આખો દરિયે દરિયો આખો તમે તરીને વૈયા જાવ.
તો તો મારે કેવું દરિયા ઠેઠ નીચે જવું છે નીચે હું છે એ મારે એ જોવું છે.
પેટાળ મા શું છે.
હે.
દરિયાના પેટાળમાં શું છે એ જોઇએ.
હા એવું તમને એક દિવસ સુપર પાવર મળે તો તમે હું કરો.
મને એક દિવસ નો સુપર પાવર મળે. તો પેલા સુપર પાવર ને જેવું કઈ કરુ કે એ સુપર પાવર થી બીજા કેટલા બધા દિવસ સુધી સુપરપાવર ચાલે એવુ કાક સુપર પાવર ડેવલપ કરું.
બરા
પ એ પનેટું મ નાખી દો તો મારે સુપર પાવરની પછી જરૂરિયાત જ ના હોય.
એવું પોસિબલ નહી પણ
પોસિબલ નથી તો પછી કેવો એ સુપર પાવર યુઝ કરીએ કે ક વિકાસ.
એવું કોઈ મળવાનું હોય છે નહીં થોડુંક લોજીિકલ વાતો કરશો ને તો મજા આવશે મને.
થોડીક લોજકલ.
હા તમે બહુ ઇનલોજકલ વાત કરો છો આ બધી સુપર પાવર એવું બધું.
તો પછી આ મેં નથી ચેટ જીબીટી એટલે આ પોતે પોતે ઈલોજકલ વસ્તુ ચેટ જીીટી. પણ એવા ટોપિક આપે, એ વાત પણ છે.
હમ, હ, હ, કવ હવે. ના સા મુક્ તો સા બોલો, તમે ત્યાં બોલો? હવે.
દુનિયા નો સૌથી સુંદર દેશ કયો લાગે છે?
મને મેં તો, જો બધા દેશ તો જોયા નહી. મારા મતે તો ઇન્ડિયા જ કેહેવાય, કેમ કે મેં ઈન્ડિયા જ જોયું છે. એમાં મારું ગુજરાત જ જોવું છું, હજું ને રાજસ્થાન.
મારો દેશ મહાન છે.
હા, એ તો છે જ. તો ઇન્ડિયામાં મતલબ કે, બધું જ મળી જાય. એટલે કે, જો બધું ઇન્ડિયામાં નહીં, કેમ કે ઇન્ડિયામાં રેપ ન રેપ. બો થાય, પછી એમ ગર્લ્સને રિસ્પેક્ટ ભી નહી આપતા, એટલા બધા ઇન્ડિયન્સ. ગંદકી હો અમુક જગ્યા છે, અમુક જગ્યાએ, અમુક જગ્યા નહિ, એટલી બધી. ને ભ્રષ્ટાચારી બો છે ઇન્ડિયામાં ભ્રષ્ટાચાર બો ચાલે છે જેવું જસ્ટિસ મળવું જોઈએ એવું મળતું જ નહી જેવા કાયદા કાનૂન હોવા જોઈએ એવા ઈન્ડિયામાં નથી.
બરાબર છે દેશ ના આપણા દેશ આમ જોઈએ તો વિસ્તાર ની દ્રષ્ટિએ એ પણ પેલા બે નંબર આવે છે ને વસ્તીની દ્રષ્ટિએ. પેલા બીજાંબર આપડ દેશ આવે છે.
એટલે યુવા. તો આપણે આગળ ઘણું બધું છે પણ એમ જોઈ શકાય કે જે રસ. તો જે હોવો જો યુવાધન નો એ બહ ઓછા રસ્તે બધા ભટકી જાય છે. ત કીધું એ અને એમ્પ્લોયમેન્ટ વધારે છે ભ્રષ્ટાચાર બહુ વધારે છે. ગંદકી. એ પણ વધારે છે અમુક અમુક જગ્યાએ છે પણ જે અમુક અમુક મેટ્રો સિટી છે. પૂજ્યા.
ને આપે ગુજરાતમાં તો જો સારું છે. પણ બિહાર યુ. પી સાઈડ તો જોબ જ નહી મળતી બધા ને એ બસ સાઈડ કંપની બી નહી એટલે બધા યુપીએસ બધું ક્રેક કરે ને તહંથી એ લોકો અહિયાં મજૂરી કરવા આવે
એટલે એવું છે કે મેં એવ કિસ્સા સાંભળ્યા યુ. પી બિહાર માંથી એવું કે છે. એને એક ઘરવાળ એક ઉંમર આપી દે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ ત્યાં સુધી તમને સ્ટડી કરી લો જો તમે ત્યાં સ્ટડી નો કરીશ તો તમારે મજૂરી કરવાની. નહી જ પછી ભાઈ લોકો આપડે ગુજરાત માં આવે છે પછી એ કંઈક કોઈ વર્ક કરે એમ.
હા એટલે એ લોકો બહુ નીચલા લેવલ પર કામ કરે
એટલે જેમ આપણા ગુજરાતમાં જેટલી કંપનીઓ છે એવી થોડીક ઘણી બી એ બે સાઈડ હોવી જોઈએ. એ ખબર નહી કેમ નહી તે. અને એ લોકોને બી રોજગારમાં રહેેવું કઈક હોવું જોઈએ.
ત્યાં ઇન્ડસ્ટ્રીઝ એ બાજુ વિકસિત થાય છે અને એ બાજુ એ બાજુ પણ છે પણ હૈદરાબાદ બાજુ વધારે છે.
હમ. પછી આપડ ઇન્ડિયામાં જાતિવાદ બહ છે અમુક જગ્યાએ, એ ના હોવું જોઈએ. ઇન્ડિયા માં હું તો એવું. ઓવર ઓલ એમ વર્લ્ડમાં જાતિવાદ હોવું ના છે બધા એક જ કાસ ના.
વસુ વસુદેવકમ
વસુદેવકમ કુટુંબકમ એવું કંઈક. વસુદેવ કુંટુંબકમ.
હળી-મળી ને બધાને રહેવું જોઈએ.
અને એવું કઈક છે નહી એવું તો ખાલી કેહેવાનું છે કોઈ પાલન કરતું નહી.
જે પોતાની રીતે સ્ટેજ ઉપર ચડો એટલે પોતપતાની રીતે ભાષણ આપવા માટે શબ્દ બોલી જાય છે.
હા. એમ એવું નહીં, બધા નેતાઓ પણ બોલે હું ને કરે હું. પીઠ પાછળ એ લોકો એક નંબર ના મોટા મોટા ગુંડા જ હોય એટલે જોકે, કરવો પડતો. હોય, પણ એટલું બધું અમુક બહુ હદે, હદે કરતા હોય.
મારે જે હમણાં પોલિટિશિયન પૈકી મુલાકાત થઈ હતી, એક ચર્ચા વિચારક રૂપ માં થઈ હતી. ત્યારે પોતે જ પેલા એને ભાષણ આપ્યું, પછી એમા ભા ચર્ચામાં આવ્યા હતા, પાંચ દિનામાં. એ જ વ્યક્તિ કીધું કે, અ બોલતા અલગ હોય, એને કરતા અલગ પોતે જ સ્પીક છે, પોલિટિક્સ. કે જે અમે કઈ બોલીએ, અલગ સ્ટેજ ઉપર.
તે કરો ના, જોય એવું બધું.
એટલે એ પોતાના વોટ ખેંચવા માટે કે, પોતાની સત્તા જાળવવા માટે એ પ્રમાણે કરે છે.
હ.
છે.
બીજું ટોપિક મે બોલું તો? ટેકનોલોજી અભિશાપ કે? ના આશીર્વાદ કે? અભિશાપ?
ટેકનોલોજી ઓફિસ આશીવાદ છે, ટેકનોલોજી આમ જોઈએ તો આશીર્વાદ છે, મારી દૃષ્ટિએ. કેમ કે વિકાસ કરવો છે, જો અલગ અલગ દેશમાં અમેરિકા છે, ઈઝરાયલ છે, અલગ અલગ દેશ છે. જે આપણા કરતા ઘણી બધા ઇન્ડસ્ટ્રીમાં નાના દેશ છે. પણ વિકાસ આપડી કરતા ક્યાંય વધારે કરે છે, સંખ્યા માં યુવાધન મશીનરી ના. ઉપયોગ ના લીધે, વધારે ને વધારે આગળ વધી રહ્યા છે, જેટ બને, એટલે વધ ટેકનોલોજી નો યુઝ કરવો જોઈએ, એટલે વધારે આપડે ગ્રોથમાં ભાગ લઈ શકીએ. પણ સરખી રીતે યુઝ કરવો જોઈએ, ખોટો નુકસાન થાય, આપ
હા, એટલે જો ટેકનોલોજીને આપડે. મીન્સ કે, એજ્યુકેશનમાં અથવા તો પછી પોતાના વ્યવસાયમાં. હોય, આપણે ટેક્નોલોજી લગાવી શકીએ.
હા.
પછી. અને વગર વધુ પડતો ઉપયોગ કરીએ, તો વ્યસન ભી બની શકે.
હમ, એડિક્શન થઇ જઈ.
હા, એટલે માપનો યુઝ કરવો જોઈએ.
બરાબર છે. જરૂરિયાત પણ્યાં જ આપણે ટેકનોલોજી યુઝ કર જોઈએ, કે પછી ગ મોટી મોટી માર્કેટના. જઇન્ટ કંપની છે. ન્યા ના પ્રમાણે મશીનરી એમ કે છે, કરોડ કરોડ રૂપિયા મશીન ફીટ કરી દે. તો એમાં એને ફાયદો ઘણો બધો થાય છે, પણ કંપનીને તો બેનિફિટ તો છે. પણ સામે રોજગાર જે છે, રોજગાર હોય છે એટલે.
રોજ ીયો જાય ને અમુક તો હવે એવી એવી ટેકનોલોજી આ છે જેના લીધે આપડ વૃક્ષો ભીુક આપ પ્રોડુશન બી એટલું કરીએ ને એના લીધે પછી બધી ઋતુઓમાં બે કેવા ચેન્જસ આ આવી જાય છે
હમ એટલે એમ જ એ પ્રમાણે આપણે એડેપ્ટ થવાનું હોય બને એટલું રોજગાર ન પણ માને એક આપ એક છે મોટા કંપનીને જઈ છે બે ભાઈઓ હતા કંપનીમાં પેલા અને પછી એ અલગ થયા
હમ
એફમસી પ્રોડક્ટ બનાવતા હતા બાલાજી વેફર્સ ગોપાલ ના એ લોકો
હમ
હ પોડકાસ્ટ વધ સાભળું પોડકાસ્ટમાં જેને કીધું તું એ જયારે છૂટા થયા ને ત્યારે એની પા ત્રણસો કરોડની નેટવર્ક હતી ભાગ ન જુદા પડ્યા એટલા એને આગર પૈસા ભાગમાં આવ્યા અને એની ઓલરેડી ઉંમર ફિફ ના નથી એટલે રિટાયરમેન્ટ થઈ જત એ પ્રમાણે કહી શકાય તો પણ એને બીજું એને પોતાની પર્સનલ કય અલગ એની કંપની સ્ટાર્ટ કરી્યારે રિલેટ એ બધા પૂછું. તમારા ઘરે આટલા પૈસા છે તમારા જિંદગીમાં કઈ. જરૂરિયાત નથી એને તમારી લાઈફ જાય તમારે તમારા બાળકોની બધાને. તો શું કામ તમે શરૂઆત કરો છો.
તો એમ રોજગાર મળે કોઈને એટલે
એલે એને પછી કધું મારા કંપનીમાં અત્યારે પંદરથી બે હજાર વ્યક્તિ કામ કરશે. રોજગાર મળશે એની માટે મારે કંપની શરૂઆત કર છે. અને ત્યાં તેને એક જ વર્ષમાં ત્રણસો કરોડ થી એક જ વર્ષમાં પંદરસો તેરસો કરોડ નું એને ટર્ન ઓવર કરી નાખ્યું હતું. કોકુલ નામની કંપની બનાવેલ છે.
બરાબર.
એટલે કોકવાર મશીનરીને સાઈડમાં રોજગાર આપે એ પ્રમાણે પણ આપડ કરી શકીએ આપડો પથનો. ફાયદો નહી પણ બીજાને મળતું હોય.
હમ એટલે બીજાની ભલાઈ કરવા માટે.
બોલો ટોપિક લીજો તમે.
હું તો બલી ગયો ઘણું બધું એક આખ એક સ્ટોરી કહી દીધું તમે થોડીક વાતી કરોન થઈ જાય.
પણ ટોપિક તો કહો એમનેમ કઈ વાતચીત શરૂ કરી દઉ
તમને બિઝનેસમેન ની કોઈ સ્ટોરી ખબર હોય તો એમ-
ફિલહાલ તો મને ઊંઘા આવે છે એટલે કઈ યાદવ નહી આવતું પણ ઓવ હવે.
સપના જોવા તમને કેવા પ્રકારના સપના જોવા ગમે.
સવપ્ના. સપના તો હવે બહ હાઈ લેવલ ના જ હોય. યાદ નહીં આવ તું કશું જમણા મ તો.
મગે છે ચોકઅપ થઈ ગયું લાગે છે.
હા ગુસ્સો ચા ને તો એવું થાય અમુક લોકો ને.
હા એ અમુક લોકો ન કેવાયને એ બીજા પ્રાણી આવતા હોય બરાબર છે જે છે એ. પણ એટલે જરૂરિયાત પ્રમાણે તમે નિંદર લ્યો ને તો વાંધો નય પણ કદાચ વધારે લ્યો. તો આવું થઈ શકે કા પછી ઓછું જોય તો થઈ શકે.
બરાબર છે.
જરૂરિયાત પ્રમાણે મેન્ટેન કરવું જોઈએ બધી વસ્તુ મેન્ટન અતિની ગતિ ન
હમ કલી ટલ છે.
સા દસ્તી છે.
આને પછી, વાત નહી કરે, આની પછી હા ને.?
ના સાચી વાત છે. થોડો કંટાળો આવે થાકી જાય. એટલે થોડુંક થોડક વેઇટ લઈને રેસ્ટ લઈને કરીએ.
હા મારા ફોનમાં ચાર્જિંગ નહિ એટલે પાંચ ટકા જ છે.
બરાબર છે અમુક માણસોને ટકેટકે જ ચાર્જિંગ ઉતરી જાય છે.
હા બધા પાસે તમે જેવા ફોન ના હોય ને.
ના બરાબર છે અમારી પાસે પણ નથી. ચાર્જર છે પણ મોબાઈલ ની સાથે.
હા
તો કઈ? હજી ત્રીસ તો થવા દ્યો છે બઉ ઉતાવળ છે તમનું તો પણ કોલ કટ થોડાક તમને અર્નીગ થાય ત થોડુંક તમારા બે શબ્દો કંપની ને એપને આપો પ્રોવાઈડ કરો તો એમને કઈક અર્ન કરી શકે કંપની વાળા.
નહીં કરું ઓન ચાલશે.
હ છે બરાબર છે તો પછી
હા ચાલ!